મહેશ ભાઈ મજામાં
બસ મજામાં મજામાં કેમ છું?
બસ એકદમ મજામાં શું કરો છો કોહ
બસ આ રહ્યા ઘર ઉપર હતા હાલ હમણાં આયા કામ પર ગયા તા આજે તો
બરાબર કામ પરથી હમણાં જ ઘરે આવ્યા છીએ કામ પરથી હમણાં જ ઘરે આયા
અચ્છા શું કામ ચાલુ છે હમણાં
મારે ફર્નિચર અને સોફા નું ચાલે છે ને તમને ખ્યાલ નથી.
ફર્નિચરને સોફા નું કરો છો ના મને ખ્યાલ નથી. હમણાં આપણા વધા વધુ સમય થઈ ગયો ને ભેગા થયે
હા ભેગાથી સમય થયો હમણા જોવ ને સોફા સોફામાં તો ચાલે છે પાંત્રીસ હજાર થી લઈ અને પચાસ હજાર સુધી ના રેટ છે ફૂલ ગેરંટી સાથે
પોત્રીસ હજાર પચાસ હજાર ના સુપા રરાખો છું એમ
હા દસ હજાર પંદર પંદર હજાર આ પંદર વષૅ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ એમ ગેરંટી ટી આવે છે હા એટલે જે જેને જેવું અનુકૂળ હોય પોતાનીમ કેવાય કેપેસિટી પ્રમાણે એ લઈ શકે છે એમ
બરાબર બરાબર સમજી ગયયો શું એમાં કઈ રીતનું હોય છે અમારે લેવા હોય તો સોફા
એ બસ મેં કીધું એમ જ કે રેટ હોય છે પ પાંત્રીસ હજાર થી પચાસ હજાર સુધી ના એમાં ફૂલ ગેરંટી વાળું તમને તમારે કઈ પણ થાય તો અ રિપેરિંગ કરિયાલવાની ફૂલ જવાબદારી દસ પંદર વર્ષ સુધી અમે દસ પંદર વર્ષ કહીએ પણ શું છે કે આજીવન સુધીની ગેરંટી કેવાય એમ અઈયા વસ્તુ જે એવી બનાવીને આપીએ છીએ કે આજીવન ચાલે એ ટાઈપની તો જ અમે દસ પંદર વર્ષની ગેરંટી આપી શકીએ ને
બરાબર હા બરાબર આપડે બે મકાન છે ને નવા એમાં સોફાની ઈચ્છા હતી એટલા માટે
બરાબર હા તો વાંધો નહી તમે તમારે પેમેન્ટની સગવડ હોય તો કેજો કાલે જ માપ લેવા આવશુ
માપ લેવા તમે આવશો કે આપવું પડશે અમારે
હ માપ લેવા હું આવીશ તમારે ત્યાં અને બંને મકાન ના માપ લઈ અને અમે અહીંયા અ પાંચ થી દસ દિવસની અંદર પ્રોસેસ હોય છે બનાવાની એટલે અમે શું જનરલી દસ દિવસનો ટાઈમ આપીએ છીએ બરાબર અને દસ દિવસ સુધી અમે સોફા ત્યાં મોકલતા હોઈએ છીએ
હ સમજી ગયો
અમે ડાયરેક્ટ ડિલિવરી કરી દઈએ છીએ
એટલે તમે ઘરે નઈ બનાવો એમ અમારા
અ અમે શું કે તમારે ત્યાં અમારે જગ્યાની વધુ જરૂર પડે હવે તમાર ઘર પાછું તમે રેતા હોય. અથવા તો એ કઈ રીતનું મને ખ્યાલ ના હોય બરાબર.
તો રેવાનું ચાલુ જ છે આપણે
હા એટલે એ સેટ ના થાય અમારે. પછી બધું ઉડે ને એવું બધું હોય
અચ્છા બધું કટિંગ કરતા ઉડ
હા અને અમે અમારા ટાઈમ પ્રમાણે અમે એડજસ્ટ કરી દઈએ અને અમારે અહિયા ગોડાઉન હોય. એટલે ગોડાઉન ઉપર બનાવી દઈએ.
હા. સમજી ગયો તમે બ બનાવી ને પછી અમારા ઘરે તમે ઇન્સ્ટોલ કરવા આવશો. એવુંજ ને?
હા હા, બનાઈ ને ત્યાં મોકલી આપશું. એટલે તમારે ત્યાં સેટ થઈ જશે.
બરાબર સમજી વાંધો નહી તો કાલે આઈ જાવ. આપણે માપ લઈ લઈએ.
વાત માં તમારા સમાચાર થી, મને ધંધો પણ મળી ગયો.
હમ્મ હમ્મ પછી એમાં કાપડને એવું કઈ રીતનું રેશે એમાં?
કાપડ જોવો ને પાંચસો થી લઈ આમ તો થોડું સસ્તું કરવું તો થાય પણ અમે જનરલી મ મીડિયમ થી લઈ અને હાઈ સુધી જતા હોઈએ છીએ. એટલે શું છે કે પાંચસો થી સ્ટાર્ટિંગ થાય છે. ચારસો પાંચસો થી. અને હજાર સુધી ના કાપડ બધા આવતા હોય, એનાથી ઊંચા પણ આવતા હોય છે. પણ જનરલી કશું થ તું નથી. અને લોકોને પોષાય તેવા ભાવે પાંત્રીસ હજાર થી ચાલીસ પચાસ હજાર ની રેન્જમાં અમે કાપડ નાખીને આપતા હોઈશ.
ના એ તો બરાબર છે. એમાં કલર, કલર ચોઈસ કઈ રીતના રહેશે?
આમુ તમને ફોટા મોકલી આપીશ. એટલે તમે જોઈ અને ફોટા જોઈને તમે કલર કોમ્બિનેશન જોઈ લેજો. કે આ રીતનું મારે ચાલે તો એ ટાઈપ માં અમે તમને બનાવીને આપી દઈશું.
હા. એ તો સમજી ગયો. પણ અને ક્યાં મળ હશે તો આપણે, મારે આવું પડશે ત્યાં. ફોટા ઉપર થી તો ખ્યાલ નહી આવે ને એટલો બધો.
ના ના, તમારે અહીંયા આવવાની જરૂર નહી. હું માપ લઈ
હમ્મ
અને એક્ઝેકટલી અમે અહીં બનાવીએ ને, કાપડને એવું બધું ત્યાં તમને બધું ડેમો બતાવી દઈશ. એનું જે આવતું હોય ને, હા. કાપડ છે પછી ચૅરનું જે નીચેના પંચિંગ આવે ને, બેસવાનું ગાદી
બરાબર સમજી ગયો સ્પંચ.
હા સ્પંચ એ બધું હું તમને બતાવી દઈશ. કે આ ટાઇપનું આવી આવી રીતે આવશે.
બરાબર.
હા બરાબર. હવે આવી રીતે હતું. ચાલો હવે હા મેં આ જોવોને મારી ઇન્ફોર્મેશન તો તમને આપી, પણ તમે શું કરો છો? એ તો કહો.
મારે અ જોબ ચાલુ છે. કન્સ્ટ્રક્શન લેબમાં રાજપુર.
બરાબર.
બરાબર એમાં શું હોય કે, તમારે ઘર બનતું હોય તો એમાં જે જે મટ રીયલ વપરાય જેમ કે સિમેન્ટ છે, રેતી છે, કપચી છે, ઈંટુ છે
બરાબર.
તો એનું અમે ટેસ્ટિંગ કરીએ ત્યાં લેબમાં. તમે સેમ્પલ લઈને આવો માની લ્યો કે તમારે ઈંટુનું ટેસ્ટિંગ કરાવવું છે. બરાબર
હમ્મ હમ્મ
તો તમારે વીસ ઈંટો અમારા લેબમાં લઈને આવવી પડે.
કેમ વીસ. વીસ?
વીસ એટલા માટે કે એમાંથી પાંચ ઈંટોનું કમ્પ્.. કમ્પ્રેસિસ્ટન એટલે કે એની મજબૂતાઈનુ ટેસ્ટિંગ થાય. પાંચમાં
બરાબર.
પાંચ સાઈડમાં રાખો. પછી બીજા પાંચ નું વોટર ઓબ્સપ્શન એટલે કે પાણી કેટલા ટકા ઈંટ પી છે એનું ટેસ્ટિંગ કરીએ. દસ થઈ. દસ ને પાંચ ઈંટોના ક્ષાર ટેસ્ટિંગ એને ઇન્ફ્લોરન્સ ટેસ્ટિંગ કહેવાય, ઇંગ્લિશમાં
બરાબર.
ની અંદર ક્ષાર કેટલો છે? એમ જેટલો ક્ષાર ઓછો હોય એવી ઈંટો તમારે વાપરવી જોઈએ. વધુ ક્ષારવાળી તમે વાપરો તો એ ચાર-પાંચ વર્ષમાં ખરીને પેલી થઈ જાય
અચ્છા. એવું એમ?
કયાંક જે જૂના બ્રિજો બનાવ્યા છે. જે અંગ્રેજો વખતના એ આમ કહેવાય ને કે જેસીબીથી પણ તૂટતા નથી. અમે બે રિયાની અંદર ટેસ્ટિંગ કરવા ગયા હતા. પાયલોડ ટેસ્ટિંગ હતું. ત્યાં એક બ્રિજ બનતો હતો. રેલ્વેનો
હમ્મ હમ્મ
જો રેલ્વેનો એને તોડી, નવો બનાવાનો હતો. તો ઈંટો નો અને ચૂનાથી ચણેલો બ્રિજ હતો એ તૂટતો નહોતો
અચ્છા અચ્છા.
જેસીબીથી મોટું એક્વેટર આવે ને પેલું ચેનવાળું આવે છે. એનાંથી પણ તૂટતો નહોતો એટલે બધાં વિચાર કરી ગયા, કે આવી કેવી ઈંટો વાપરી? એમ ઈંટો ઉપર પ્લાસ્ટર તો છે જ નહીં
અચ્છા એવું એમ
ગણો ઇન્ફ્યોરન્સ ગણો. આ બધું કેટલું? આમ પ્યોરલી હશે. એમ અને અત્યારે બધી ઈંટો કેવી થઈ ગઈ છે?
બરાબર તમે તો બહુ સરસ માહિતી આપી. જે હું નહોતો જાણતો. મને જાણવા મળ્યું કે આવું બધું હોય. આવું બધું ટેસ્ટિંગ હોય.
તો વીસ એટલા માટે કે વીસ ઈટ નું અ લ લંબાઈ એની એજ એની એજ વીસ ઈટોની પહોળાઈ અને એની એજ વીસ ઈટોની ઠીકની એટલે જાડાઈ. આ બધી એક આઈએએસમાં માપ આપેલું છે કે, ચૌદસો થી પંદરસોની વચ્ચે હોવું જોએ
બરાબર. એ શા માટે?
એ આજે જનરલી સરકારી ગવર્મેન્ટ વર્ક થતું હોય ને એમાં એ માગેમ કે ભાઈ આટલા થી આટલી માપની ઈટો સારી એમ
બરાબર.
માની લો કે કપચી. તો કપચી માં પણ ઘણા બધા ટેસ્ટિંગ થતા હોય એમાં પેલું વોટર અસપશન એટલે પાણી કેટલા ટકા પીવે છે. જેટલું વધુ પાણી પીતું હશે. એટલું વધુ નુકસાન થાય. અમારે એક હાલ કરશે હા અમારે અમારી કાલ એક કર છે. પ્રજાપતિ નરેશભાઈ મગન એમના કરે હું એક વખત ગયો હતો વરહાળામાં તો એમના ઘરમાંથી પાણી ફૂટે છે. એ પથ્થર માંથી
બરાબર.
શું એ પથ્થર પાણી પીવે એમ. પીવે એટલે એ પાણી નીચેની ઉપર લાવે
અચ્છા
જેલું પાણી વધુ પીતું હોય પથ્થ પથ્થર ના સારું
એટલે ઉપરથી નીચે પાણી પછી ટપકે
ના નીચેથી પાણી ઉપર લાવે. નીચે જમીન ભીની થી હોય ને
હા, હા, હા એટલે મૂલ પથ્થર નીચે છે, અચ્છા
પથ્થર, આપણે લાદી ઉદી નાખેલીું હોય, ને ઘરમાં રહેેવા, માટે હા, એ એ લાદી નીચે, પ તળિયાનું પાણી ઉપર લાવ દે આવું કેમ કે અમારે ક સુવા થાય છે, કે પથ્થર ન કારણ હોય જેટલું પથ્થર પાણી ઓછું, પીયું એટલું સારું એટલે ચોવીસ કલાક, અમે પેલા પાણી અને પાઇએ, બરાબર અ જે નાના, નાના ટુકડા હોય, ને આ કપચી ના એને અમે પાણીમા ડુબાડેલા રાખીએ, એક કિલો બે કિલો વજન અંદાજત લઈએ, પેલા
બરાબર, બરાબર.
એક વાગે મૂક્યા, તો ચોવીસ કલાક પછી એક વાગ્યા એને પાસા કાઢવાના પછી, એ ચો આને કપડાથી, લુખ દેવાના કરી લેવાના બરાબર, અને એને પછી, એનું વજન કરવાનું વજન, કાંટા ઉપર
અચ્છા, બરાબર.
કિલો વજનથી બરાબર, પાણી પીધું એની સાથેનું વજન, બે કિલો છે.
બરાબર.
પછી, ચોવીસ કલાક પછી, એના પથરાને ઓવન મકવાના એટલે જ્યાંથી, એને ગરમી મળે હન્ડ્રેડ ડિગ્રી સૌ, ડીગી તાપમાની અને ગરમ કરવાના ચોવીસ, કલાક માટે એટલે બધું જ પાણી ભીધેલું, એ સુકાઈ જાય
બરાબર.
ઓરિજનલ, વજન આવે
અચ્છા
હવે, લીલું માઇનસ લીલું વજનકી માઇનસ સૂકું વજન ભાગ્યા, શો વન ગુણ્યા, શો કરે એટલે આ ટટેકાવાર, મળે કે પાણી કેટલા ટકા પથ્થરે ભીધે રહ્યું છે.
અચ્છા, બરાબર.
પીનું વજન માંથી સૂકું વજન બાદ કરો એટલે ખબર પડ કે આટલા ગ્રામ, પાણી પીધું એમ
તમે તો બઉુ સરસ, તમે તો એન્જિનિયર બની ગયા એન્જિનિયર ને પણ પાછા, પાડો એવી વાતચીત તર, છો.
પછી, હા એ તો ખરું જ છે, કારણ કે મારે દસ વર્ષ થઈ ગયા.
હા, એટલા માટે જ સો ટકા મને એવું લાગ્યું, જ કે તમે કઈક એક્સપર્ટ જ લાગો છો, એમ
હમ.
બોલો, બોલો સુખ
એ રીતના પછી, એવા ઘણા, બધા ટેસ્ટિંગ થયા છે, મારા લેબમાં કુલાસ સ્ટીલ ટેસ્ટિંગ થાય, કે સ્ટીલ ના સળિયાને તોડવાનું ખેંચવાનું
હા, એટલે બરાબર એટલે આ બધા, ટેસ્ટિંગ તમારે ત્યાં થાય સર સરકારી પણ થતા, હશેને?
સરકારી ને પ્રાાઈવેટ પણ થાય છે, કોઈ પાણી ટેસ્ટિંગ કરવામાં હમ
બરાબર પાણીનો, પણ ટેસ્ટ હોય?
હા, પાણી ના પીવાના પાણીના ટેસ્ટિંગ થાય, ને કન્સ્ટ્રક્શનમા ચાલશે ક કેટ કાર છે, પાણીમા તો, પાણી તમારી ક્ષાર એટલે મીઠું, મીઠા નનું રન શું કરે, તમારા ખેતરમાં ક ઉગવા દે?
બસ ત એજ રીતે આમ, તમે જુઓ કે કોઈ ને જુના
પણ, એમની દીવાલ દિવાલ ધારો કે આપણે બનાવી, તો દિવાલ તો એક બાજુ ઊભી જ હોય, ને તો એને હું, સાર શું નડતો હશે?
ખ્યાલ નથી, એટલો બધો કારણ, કે એ પા વિષય પા જુદો વિષય છે. પણ સારુ નુકસાન, કરે એમ બધું ખાઈ જાય આપડે ઉધઈની જેમ ઉધય શું કરે ગમે, એું લાકડું હોય પણ ઉધય એકદમ નાની હોય, કીડી જેવ. પણ બધું ખાઈ જાય, એમ એટલે સાર પણ આપણા સીમેન્ટ છે કે પાણી ત પાવો એ ખારું હોય, બધી ઈંટો ઉપર પા ખારું પાણી જાય એટલે પછી, જય્યારે ત્યારે એના વર્ષો તરત કશું ના થાય પણ થોડું, થોડું ખેર વધતો જાય, એમ પાણી પાતા જવં, કોઈ વરસાદ નું પાણી મળે કોઈ બીજી, વાત એમ કરતા કરતા અમ કેવાય કેક્ષાર ખાય એટલે પછી, બધી ખરી પડે અને કન્સ્ટ્રક્શનની મજબૂતાઈ
હા, ઘટી જાય બરાબરરાબ, મને તમારી વાતો બહ દિલપ, દ દિલપ લાગી, બરાબર અને આ સાંભળીને, મને બહુ, મજા આવી ખરેખર આ વાતો, તો મેં પેલી વાર જાણીએ, એમ આવું બધું હોય?
આવો તો એક દિવસ લ આવો, બધું તમામને દેખાડીએ લેબમાં
કા હવે, આવવું જ પડશે કારણ, કે તમારી મુલાકાત લઈએે, કારણ કે આ બધું જોવું પડશે એમને એમ તો ખબર કેથી પડશે? કાર કે જિંદગી આમને આમ જતી, ર શું ખબર પડે?
વાત સાચી છે.
હ, આ બધી માહિતી, જો અમે લઈએ ને માહિતી આવ બધા મજા, અમે લઈએ તો અમારા છોકરી પણ, આવ્યા
હા, એ તો ખરું ખરું
હા, હ બીજું ક તમારે કેવું છે?
બસ, એકદમ મળને